બેન મજામાં?
બસ ફાઇન, તમે કેમ છો.
બસ, બસ. શું ચાલે છે બેન તમારે?
કઈ ની. આ હવે આવશે સ્પોર્ટ્સ ડે, એટલે અત્યારે એની બધ્ધી તૈયારી ચાલે છે. કે સવારથી જાવ સ્કૂલમાં, એટલે બસ ચાલુ થઇ જાય રમવાનું. કે જે જે સ્પર્ધામાં પાર્ટ લીધો હોય, તેની પ્રેક્ટિસો ચાલે છે.
હા, એ બધું ખરેખર સારું છે. કારણ કે છે ને એ જો સ્પોર્ટસ ડે હોય ને તો આપણા શરીરની એક્સરસાઇઝ પણ સારી રીતે થાય, છોકરાઓ ભી એક્સરસાઇઝ કરે. એ લોકોને સ્પોર્ટ્સનું મહત્વ તો તેમના જીવનમાં લાવવું જ જોઈએ, જેનાથી આપણું શરીર અમુક ઉંમર પછી જે કામ ના કરતું હોય ને એ એક્સરસાઇઝ કર્યા પછી છે ને, એ પાછળના વર્ષોમાં બહુ સારું ચાલતું થઈ જાય. એટલે સ લાઈફમાં છેને આ આ એક્સરસાઇઝનું એટલું બધું મહત્વ છે ને, કે તમે ન પૂછો વાત. તમે, તમને કદાચ ખબર હશે કે આપણને કોઈવાર કંઈ બીમારી લાગુ પડે તો ડોક્ટર બીમારીનું ઓપરેશન તો કર દે પછી શું કે છે ખબર છે તમને? કે ભઈ હવે તમારે એક્સરસાઇઝ કરવી પડશે. તમારે આ કરવું પડશે, તમારે પેલું કરવું પડશે. તો લાઈફમાં એક્સરસાઇઝની ખૂબ જ મહત્વ છે.
સાચી વાત છે, કે અગર આપળે રમીયે કરીએ તો આ આપડુ બોડી સ સારી રેય કે, આપળે એક્સરસાઇઝ કરીએ તો એનાથી આ પડુ હેલ્થ બી સારું થાય, કે આપણને વધારે જે ડીસીઝ થવાના હોય, તે ની થાય. કસરત કરવાથી આપડું અ લોહી બી એમ સારું રેય છે. ને આપણને જે કેન્સર ને એવી બધી મોટી મોટી બીમારીઓ છે, તે એક્સરસાઇઝ કરવાથી આવતી તી નથી, ઘણા સમય લગીન. આપડે ફિટ રહી શકીએ છે. આપડે જોઈએ કે આપડા જે દાદા દાદી ને એ લોકો હોય, તે લોકોને ઘૂંટણમાં ને કમરમાં ને બધે પ્રોબ્લેમ જાય છે, તો રમવા કરવાથી, એક્સરસાઇઝ કરવાથી એ પણ નહીં થાય, આપણને જયારે ઉમર થાય ત્યારે.
હા, મારા દાદી છે ને, અને મારા નાની છે ને તો, એ લોકો તો આખા ઘરનું કામ મારા નાનાનું ઘર છે ને, એ તો કેટલું ત્રણ માળ નું ઘર છે, અને દરેક માળ પર ચાર ચાર બેડરૂમ છે, એમ. કારણ કે પહેલા તો એવો રિવાજ હતો ને કે ઘરમાં જેટલા પણ ભાઈઓ હોય, બધા ભાઈઓ એ સાથે ઘરમાં જ રહેવાનું. કોઈએ અલગ રહેવા જવાનું, એટલે મારા ચાર મામા હતા ને ચાર માસી હતા. તો જેમ જેમ બધાના લગ્ન થયા એમ માસીના લગ્ન થતા તા ગયા એટલે ઘરમાંથી જતા ગયા, ને મામાના લગ્ન થયા એટલે મામી ઉમેરાતી ગઈ તો આ ખું ચાર માળનું ઘરમાં બધા જ વ્યક્તિઓ સાથે વેલ મેનેજ કરીને આખું ઘર સાચવતા, ને એટલું ક્લીન રાખતા ને કે ન પૂછો વાત. તો એ લોકો આ બધી વસ્તુ જાતે કરતા ને એનાથી જ એ લોકોને એક્સરસાઇઝ થઈ જતી હતી. એ લોકોને કોઈ અ શું કેહેવાય, નોકર ચાકરની જરૂર નથી પડતી. દવાખાની જરૂર નથી પડતી, એ જાતે જ બધી એક્સરસાઝ થઈ જતી હતી. મારા નાની છે ને, એ તો લોટ પણ ઘંટી હોય ને અમારા ઘરમાં લો પથ્થર ની મોટ્ટી તો એ પથ્થરની ઘંટીમાં લોટ પણ જાતે દળતા તા. એટલે આપણને એમ થાય કે, બાપરે કેટલી બધી એક્સરસાઇઝ કરે છે. જયારે આપડે શું કરીએ છીએ. કે આપડે કામ ને બધું હોય ને તે કામ વાળા પાસે કરાવે છે ને પોતાના શરીર ની એક્સરસાઇઝ કરવા માટે જીમમાં જઈએ છીએ એટલે કામવાળીને પણ પૈસા આપવાના. અને જીમમાં પણ પૈસા આપ બંને જગ્યાએ પૈસાનો ખર્ચ થાય છે સમય નો ખર્ચ થાય છે અને આપણું શરીર પણ બરાબર રીતે ચાલી નથી શકતું એટલે શું કેહેવાય. કે કસરત નું મહત્વ આપડે એ લોકો જોડેથી વધારે શીખી શકીએ છીએ કે એ લોકો લોકો જાતે જ ઘર નું કામ કરતા ખેતી ઘર નું કામ બધું જ ત્યારે આપણે તો શું કરું કે ઘણા બધા લોકોને સોંપી દેએ કે ભાઈ તું આ કર દેજે આ કર દેજે આ કર દેજે એ લોકો કોઈ કામ નતા સોંપતા પણ ફટાફટ પોતાનું કામ પતાવીને બીજાને મદદ કરતા કેટ હું મારું કામ પતી ગયું છે એટલે હું તમને ક્યાં હેલ્પ કરી શકું છું. તો એ એક્સરસાઇઝ કસરત નું ખરેખર મહત્વ આપડે એ લોકોને જોઈ ને ત્યારે. આપણને ખબર પડે.
હમ્મ બધી આપડે આ બધી રમત ગમત ની સ્પર્ધાઓ ખેલ ગુમ છે. ને એસજીએફઆઈ ની વચ્ચે જ્યારે આપણે જોઈએ કે કોચીસ જયારે બધા આવે. ત્યારે એ લોકો બી કેટલા ફિટ હોય છે. જયારે બી કઈ સ્પર્ધા ને હોય તો કોચિસ ને એ લોકોને આગળ રમાડી શકે છે રંગો કુદરતી બી આપડી આપણેે ફીટ બી રહીએ છે. હમ્મ. આપડે અ સારી રીતે કરી શકીએ છે.
હા તમે લોકો જોજો કે અત્યારે છે ને. તો મેં એક ક્લબ જોયું સાયકલ નું ક્લબ છે એવરી સન્ડે એ બધ બદાચ કેટલી મોંઘી મોંઘી સાયકલો લઈને એ ક્લબ માં આવે એટલે ત્યાં કોઈ જગ્યા ફિક્સ હોય ત્યાં જોડાય અને પછી ત્યાંથી નક્કી કરે કે આપડે આ જગ્યા જગ્યા જઉું છે પેલી જગ્યાએ જઉું છે આટલા કલોમીટર જવું છે પેલા કિલોમીટર જવું છે પછી નાસ્તો કરે ને પછી છૂટા થઈ જાય એની અંદર બધા જ વર્કિંગ હોય ને તે લોકો છે બધા જ વર્કિંગ વાળા બોયઝ ગર્લ્સ જેટલા પણ છે ને
એ બધા જ વર્ત કિંગવાળા છે તો આખું વરષ હલો હલો હા બેન અવાજ આવે છે હલો હા અવાજ આવે છે ફોન ચાલુ છે બેન પર ચાલુ છે